હલો
હા, શું કરો છો બેન મજા માં
હા હા મજામાં તમે શું કરો છો.
બસ હું પણ મજામાં તમે કહો
બસ સારું છે ક્યાં છો, અત્યારે
હું અત્યારે છુ. ગાંધીનગર
અચ્છા અચ્છા પેલા તો આપડે લોકો જોડે જ હતા અહિયા
હા, તામડે
હા, ગામડે જ બહ ટાઈમ થઈ ગયો આપણને મળે પણ
હમ બીજું કઈક ગાડી લાવવાનું ગતા તો તમે લાયક નઈ
ના ના હજુ વિચારીયે છીએ મતલબ કે કઈ ગાડી લેવી ને બધું મોડલ નું ને હજુ વિચારીએી હજુ લીધી નથી.
એવું એમ હમ હમ હવે તો ગાડીમાં બહ વિચારવાનું હ ગાડી લોકો લે એક્ટવા લ બાઇક લે બઉ પૂછે ચાર પાંચ જણા ને પૂછે બધા અલગ અલગ શોરૂમમાં જાય. ટેસ્ટ ડ્રાઇવ લે પછી લાવે.
હા એ તો છે અત્યારે પેલા. તો કેવો હતો કે ભાઈ આમ બઉ એક બે મોડલ ફેમસ હોય. એમાંથી લઈને આવતું રહેનું અત્યારે તો એટલા મોડલ આ ગયા ગાડીમાં એટલા મોડલ ને અલગ અલગ પ્રાઇઝ ને કેટલા ફીચર્સ ને બધું અલગ અલગ હોય, એટલે તો ધ્યાનથી જોઈને લેવો પડે ને
હમ સેફ્ટી પીચર્સ ને બધું જોઈ લેવું પડે
હા, પછી એમ કે કે ભાઈ પૈસા આપી દીધા એટલા કઈ ફીચર છે, નહી તો શું કામ ન
હમ પેલા તો બળ જ ગાડા હતા ઘોડા ગાડીઓ હતી.
હા એજ.
બધાને ઘેર બે બે બળદ બાંધેલા હોય, એમ હોય કે ચલો વાડીયે જાવું છે. તો એકકો જોડીને વાડીયે સીધા.
હા એ જ પેલા તો એવું જ હતું પેલા. કયાં બહુ રેર કેસમાં પહેલાં સ્કૂટર હતા બાઈક પણ નહોતા પહેલાં તો.
હમ્મ કોકને એવું હોય કે ચલો આજે ગામડે બીજા ગામડે જાવું છે. તો ઘોડીને લગામ બાંધી આ દડી બોડી લગાવીને બીજા ગામે.
પહેલાં મોસ્ટલી તો ગામડામાં બળદગાડા જ હતાં ઘોડાગાડી તો કેવું આમ બહુ પહેલાં રાજાઓ વખતે. તે વધારે હતું બાકી પછી એના પછી તો. ઓલુ બળદગાડા ને એ જ હતું ઊંટ ગાડી છે પછી.
હમ્મ આજકાલમાં ટાઈમપાસ કરવાના બી કેટલા સાધનો છે ટીવી ને. ફોન ને બધ.
હા એજ પહેલાં તો એવું કશ. શું નહીં મતલબ બધા ફ્રેન્ડ્સ જોડે મળીને બેસતા અને વાતો કરતા અને ઓલા. કાર્ડસ રમતા અને બધું નવી નવી એવી ગેમ રમતા બધા.
હમ્મ પેલા તો આખી સિરીમાં એક જણાને ઘેર જ ટીવી હોય.
હા અને એબી મતલબ શું કેવાય. સંન્ડે ના દિવસે બધા ભેગા મળીને જોવે બહાર.
હા એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય ઈ એ કલર વાળી નહી.
હા એ છને કેવા શાંતિ થી બધા આમ ટીવી ને બહાર લાવી દે ને પછી બધા શાંતિ. તે આખો આમ મોલ્લો ભેગો થઈને બેઠા બેઠા જોતા હોય.
હ એટલે આમ કઈક અલગ જેને ટીવી હોય એને ઘેર તો એનો તો વટ પડી જાય.
એ પહેલાના જમાનામાં એવું ટીવી હતું પછી કઈક. સ્કૂટર હોય એવું બધું કઈક નવી વસ્તુ હોય તો તો બધાને એમ. કે ભાઈ આ અમીર છે થોડુંક એનું અલગ જ ઇમેજ બની જાતી બધાના માઈન્ડમાં.
હમ્મ તો પછી. અત્યારે તો ઘેર ઘેર હ ઘેર ઘેર ટીવી થઇ ગયા.
અરે મોબાઈલની તો વાત જ ના પૂછો ઘરમાં જેટલા હોય ને એનથી વધારે તો ફોન હોય છે.
હા હવે તો બધા તો બે બે ફોન હોય બધા જોડે તો.
એજ તો કવ અને પેલા તો. એક એક ફોઈન તો એ ફોન કરવા માટે આમ ઓલું હતું પેલા તો ઓલો લેન્ડલાઈન. સિકકો નાખો ને ફોન કરવાનો.
હમ એજ ના. પછી પછી તો નવો પેલો કીપેડ આયો કીપેડમાં તો જેની પાસે હોય ને. એ તો જાણે આમ રાજાની જેમ જીવે આમ વટ પડી જાય.
હા એજ અત્યારે કેવું રિચાર્જ છે.
પેલી ભૂલ થી પછી પેલી એમ રિંગટોન વાળી હોય ને કોઈ ગાતું હોય ને એવી રીંગટોનો રાખી દીધી ને. તો બધા તો એમ એની ઓરાજ વધી જાય એમ એવું બધું હતું.
એમ કે ભાઈ આને ટેકનોલોજી માં કશુંક આવડે છે.
હ આની જોડે ફોન છે ગીતો વાળી રીંગટોન વાગે ફોન આવે એટલે. બધું અલગ જ
હા બધું આમ બહુ અલગ હતું એ વખતે કેવું સારું એમ કે ભાઈ. ટીવી નહી બીજું કોઈ વસ્તુ એ નહીં બધા આમ શાંતિથી જીવતા અત્યારે તો ફોન ના એના લીધે બધા. કેવા ચિડચિડિયા થઈ ગયા.
હમ્મ પેલા તો બેલેન્સએ આપડે. ફોન કરીએ ને તો રૂપિયો કે પૈસા કપાતા હે ને હવે તો તમ તારે જેટલા કરવા એટલા.
પણ એ વસ્તુ સારી હતી કે હવે પહેલાં એમ બેલેન્સ પતી ગયું ને તો ઇ કમિંગ નો જાય પણ આઉટ સોરી ઈનકમિંગ ફ્રી હોતા ને આઉટ ગોઈંગ ના થાય.
હા ઇન્કમિંગ થોડા દિવસ સુધી ફ્રી હતા.
નહીં પેલા તો એવું હતું કે થોડાક દિવસ નહી પણ આમ મતલબ ઈનકમિંગ હોય આઉટ ગોઈંગ ફોન ના કરી શકે અત્યારે તો એક દિવસમાં પૂરું થઈ ગયું. પછી ફોન આવે નહીં ફોન જાય નહીં પછી રીચાર્જ ના હોય ફોનમાં તો ફોન કશું કામનો નહીં અમુક ગેમ્સ પણ નહીં ઉપડતી.
હમ્મ. પછી તો એકદમ પ્લાસ્ટિક ના ડબલા જેવો લાગે આ રહ્યો ફોન તો જેવો એ
હા એજ એજ
ઇન્ટરનેટ પટી જાય એટલે પછી ફોન પકડવાની બી ઈચ્છા ના થાય.
એ છે જ કે આ તરત ને તરત અરે ઇન્ટરનેટ કોઈક વાર લો આવતું હોય તો કેવું થઈ જાય ભાઈ એમ
જીવ આગ પાછા થઇ જયા પેલા તો ફોન માં ઇન્ટરનેટ નય બેલેન્સ નય તો એ લોકો કેવું જીવતા
એજ મતલબ જેટલો ઇન્ટરનેટ થી દૂર રેહવોને એ જ વધારે સારું એક જોતા હોઈ કે ભાઈ તમે દૂર બેઠા બેઠા ફોન પર વાત કરી શકો. પણ તો લોકો એટલા ક્લોઝ નહીં રહ્યાં ભલે ને રોજ ફોન પર વાત કરતા હોય.
હા એજ હવે તો પછી ઉપલું વિડીઓ કોલ ની સુવિધા આવી ગઈ
હા એ બધું સારું પેલા તો ટપાલ લખતા
હમ પેલા ટપાલ લખતા ટપાલ પંદર વીસ દિવસે પછી પંદર વીસ દિવસો પછી ટીમનો જવાબ આવે
એ એ એ વસ્તુ ઠી કે ભાઈ આવી રીતે કોઈ એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો એમાં બહુ વાંધો પડી જાય.
હમ આવા બીજો કે વાંધો પડે જ છે ને બધું હૅક થતું હોય આમ થતું હોય લીક તો આપડી ઇન્ફોર્મેશન લીક થાય.
એ તો છે જ મતલબ ફોન ને કમ્પ્યુટર ગમે એટલું પણ બહુ સેફ નથી ગમે ત્યારે તમારી બધી પ્રાઇવેટ વસ્તુ લીક થઈ જાય ફોટોસ છે, વિડીયોઝ છે બીજા ડોક્યુમેન્ટ છે ગમે ત્યારે અત્યારે તો પાછું એવું કેવું ફોનપે ને ગૂગલપે ને બધાં પૈસા એ ફોનમાં જ હોય કશ કઈ પણ થાય ને તો તમારી આખું બધું જતું રહે.
હમ ત્યારે આ તો જોને હું
કોઈ લિંક ઉપર કરો છો તો એ ધ્યાન રાખીને કરવું જોઈએ કોઈ ફોન અન્નોન આવે છે તો ઓટીપી નહીં દેવાના બધામાં એટલું ધ્યાન રાખવું પડે.
હ આ ફોન આબાજુ ઓનલાઈન ફ્રોડ વધી ગયા
હમ્મ.
કોરોના વખતે તો આમ ને ઠીક એ લોકો જાગ્યા ત પાછું ખબર છે. કાડ્સ રમવાનું અને થોડું આમ જૂની જૂની રમતો પાછી આવી ગઈ કોરોના વખતે કેમ કે એ વખતે તો પાછું એવું ન હોતું ને ફાઈવ જી નેટવર્ક અનલિમિટેડ હોય એ લોકો ફોન જોઈ જોઈ ને કેટલો જોવે
હા એજ ને
કોરોના વખતે ત્યારે તો પાછું અનલિમિટેડ નેટ આઈ ગયું એટલે હવે તો કોઈ ફોન મૂકે એમ જ નહી જ્યાં સુધી નેટ પૂરું ના થાયને નેટ તો પૂરું થવાનું નહીં અનલિમિટેડ છે. એટલે
હ આ બધી થોડીએ માયા વધારે લાગી જાય ફોન ને
હમ
અને હવે તો ગરમી પડે ત એ. સીમાં બેસી જાય લોકો પેલા તો
ગયા
આપણે લીમડા નીચે ઊઘતા રાત્રે બાર અત્યારે લોકોને રાત્રે એ. સી સિવાય ઉઘ નથી આવતી.
આ બધા ડિવાઈસીસ ને બધા હ છો કેવાય કાર ને આ આવીજ એના લીધે જ તો બધું ટેમ્પ ટેમ્પરેચર હાઈ જાય છે.
હા ગ્લોબલ વોર્મિંગ વધે છે અને આ બધ એના કારણે બી હીટ થાય
એના લીધે જ થાય છે. પછી કેવું ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ ને બધું આવી ગયું પહેલા તો કેવું ઠંડુ માટલું મતલબ ઉનાળો આવે ને એટલે માટલું લાવી ને રાખેને પછી એની અંદર પાણીની અંદર પછી માટલા ને માટીની સ્મેલ આવતી હોય એ પાણી પીવાની જ મજા આવે
એ પાણી પીવાની જ અલગ જ મજા હતી. અને અત્યારે તો ફ્રીજનું ઠંડુ પાણી તો એટલી બધી મજા નથી આવતી માટલા જેટલી હમ
જેટલા ડિવાઈસીસ તો બધા આઈ ગયા એ ઠીક હ પણ તો એ અમુક વસ્તુ જે એ જૂના માં જ બહુ મજા મજા આવે
હમ હવે તો ઉનાળા અને શિયાળામાં બંને બાજુ એસી જ ચાલતું હોય ઠંડી લાગે તો એસીી ગરમી લાગે તો હીટર ઉમડમાંસી
હા એજ પેલા તોું કઈ નહ ભાઈ કે ઠંડી ગરમી ગરમી તો આટલી હતી હતી જ ના પેલા કેમ કે બધું કઈ હતું ના પોલ્યુશન ના હોય એટલે ઓછી જ હતી એટલે મસ્ત લીડાની છે બધા કેવું પાછા ગામડા તો કેવો હ બધા લાઈનો તોય સૂતા હોય રાત્રે
હમ
ઘરની બહાર આંગણામાં
હમ એજ ને બધા ભેગા થઈ રાત્રે વાતો કરે ને પછી રાત્રે સુઈ જાય
સઈ જાય ફોન વોન કયો હોય ના એટલે
હ વેલાસું એડા સોરી ટાઈમ સર સુઈ જાય વેલા ઉઠી જાય
હા એજ પાછું અલારમ કેવું હો કંઈ ના હોય બછું જાતે ઉઊઠી જતા બધા
હા એલારમ ને એવું કઈ ન હતું અત્યારે તો ચાર પાંચ એલારમ મૂક કોઈ ઉઠતું નથી બા જુવાળા
સ્ કરી કરીને સુઈ જાય
હા પાંચ પાંચ મિટે વાક વાક કરે અત્યારે તો
હમ એ તો બઉુ બધું બદલાય ગયું પણમ એમ કે શું કેહેવાય તો એ લોકોને જોબ એવું કે ભાઈ પહેલાનું જીવન આવું હતું જેને જીવેલું છે એને તો એવું જ હોય કે ના અત્યારનું સારું છે અનેને આપણે એટલું જીવ્યા નહી એટલે આપણને એમ કે ના પેલાનું સાર હત એ જેને જે જીવ્યું છે એને એમ જ લાગે કે જે આપડે નથી જીવ્યા ને એ સારું છે.
હા, ચલો, વાંધો નહી. તો ક પછી વાત કરીએ કોુક દિવસ બેસીને હ એ સારું સારું